હા.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું ઘણા દિવસ પછી વાત થઈ રહી છે. તો હું આજે વિચાર કર. કેતો હતો કે આજે આપણે મુંબઈની લાઈફ વિશે વાત કરીએ.
વાહ. આ તો બહુ સરસ ટોપિક છે મુંબઈ એક બહ ઇન્ટરેસ્ટિંગ સિટી છે ને.
હા એટલે જ મને વિચાર આવ્યો કે મુંબઈની લાઈફ કેટલી અલગ હોય છે.
બિલકુલ આ તો વાત તમારી સાચી છે મુંબઈને સિટી ઓફ ડ્રીમ્સ પણ કહે છે.
હા ઘણા લોકો પોતાના સપના પૂરા કરવા. મુંબઈ જાય છે ખાસ કરીને એક્ટિંગ બિઝનેસ અને જોબ્સ માટે.
હા હા. આ તો વાત સાચી છે મુંબઈ તો ડ્રીમ સિટી હોય છે તો આ માટે લોકો એટલે સપના પૂરા કરવા માટે જવું છું તને મુંબઈમાં જવાનો મોકા મળ્યો છે
હા એક વાર ફેમિલી સાથે ગયો હતો તને
હા મને તો પણ નથી મળ્યો પણ ઘણું સાભળ્યું છે મુંબઈ વિશે
મુંબઈની સ્પીડ જ અલગ છે
અ શું મતલબ
એટલે કે ત્યાં બધા લોકો હંમેશા બિઝી હોય છે બધા પોતાના કામમાં ફાસ્ટ રહે છે
હા બિલકુલ આ તો હું સાંભળ્યું છું મુંબઈમાં ટાઈમ ની બહુ વેલ્યુ હોય છે
હા ત્યાં લોકલ ટ્રેનની લાઈફ નો મોટો ભાગ છે
હા આ તો વાત સાચી છે લોકો અ લોકલ ટ્રેન વાર મુંબઈ ની અધૂરી લાગે છે લાઈફ
હા અને ઘણી વાર વિડીયોસમાં જોયું છે કે ટ્રેનમાં બહુ જ ભીડ હોય છે
હા ખાસ કરીને ઓફિસ ટાઈમમાં બહુ ભીડ હોય છે
હા ત્યાં રોજ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવું મુશ્કેલ હોય છે કેટલા ભીડ હોય છે
હા આ તો વાત સાંભળ્યું છું પણ મુંબઈના લોકો એ આદત અ પડેલી હોય છે ને
હા એ પણ એક સ્કીલ છે
બિલકુલ મુંબઈમાં જોબ્સની ઓપોર્ચ્યુનિટી ઘણી હોય છે
હા ઐયા એટલે જ ઘણા લોકો બીજા સ્ટેટ્સ માંથી પણ ત્યાં જાય છે
હા ફિલ્મ સ્ટડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ મુંબઈમાં છે ને
હા બોલીવુડ નું સેન્ટર મુંબઈમાં છે એટલે એક્ટર્સ મોડલ્સ અને સિંગર્સ પણ ત્યાં જાય છે પોતાનું કરિયર બનાવવા માટે
હા આ તો વાત હું સંદળ્યું છું પણ મુંબઈની લાઈફ ઈઝી નથી હોય છે ને
ના બિલકુલ ઇઝી નહી
શું પ્રોબ્લેમ હોય શકે
અ ભીડ ટ્રાફિક મેંગી લાઈફ અને ટાઈમ પ્રેશર ત્યાં ટાઈમનો બહું ફેરફાર છે લોકો પોતાના કામમાં જ હંમેશા બિઝી રહે છે બીજા થી કોઈ મતલબ જ ના હોય
હા મુંબઈમાં રહેવું ખર્ચું હોય છે
હા અને રેન્ટ પણ બહુ હાઈ હોય છે એક એક ઘરના ચાલીસ કે પચાસ હજાર જેટલા રેન્ટ હોય છે મંથના અને ડિપોઝિટ સાથે બે થી ત્રણ લાખ રૂપિયા ડિપોઝિટ કરવો પડે છે બહુ મેગું છે મુંબઈ
હમ હા તો બીગ પ્રોબ્લેમ લાગે છે ત્યા નાના નાના ઘરમાં પણ ઘણા પૈસા લાગે છે ને
હા બિલકુલ નાનાથી નાના ઘર પણ ત્યાં બહુ મેગો આવે છે
હમ પણ એટલે બધા ચેલેન્જ હોય છતાં લોકો મુંબઈ કેમ પસંદ કરે છે?
અ કારણ કે ત્યાં ઓપોર્ચ્યુનિટીસ બહુ છે મહેનત કરો તો કઈ પણ કરી શકો એવો વિશ્વાસ મળે છે
હા આ તો વાત બિલકુલ સાચી છે મુંબઈ લોકોને મહેનત શીખાડો છે
હા તને મુંબઈની કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે
મને તો મરીન ડ્રાઈવ બઉ ગમે છે અને તમે?
હા મને પણ મરી ડ્રાઈવ બહુ ગમે છે હું ત્યાં જ પડું છું તો મારે કોલેજની સામે છે મને બહુ મજા આવે છે મરીન ડ્રાઈવ ની ત્યાં
હા એના વિશે તો હું બહુ સાંભળ્યું છે
હા રાતે ત્યાં બેસવાની મજા જ અલગ હોય છે ત્યાંની લાાઈટિંગ જોવા મળે છે અને ઘણા બધા લોકો વ્યવસ્થિત થઈને ત્યાં અ વેહી રહે છે
હા સમુદ્રની હવે અને સિટીની લાાઈટ્સ મસ્ત કોમ્બિનેશન લાગે છે
બિલકુલ અને જીહુ બીચ પણ બહુ ફેમસ છે
હા બઉ સમ્યા હું જોઉ બીચ નું
ત્યાં સ્ટ્રીટ ફૂડ ક્યારે ટ્રાય કરવો છે?
હા ભેલ પાવ ભાજી વડાપાવ અને ઘણું બધું સંભળ્યું છું હું
વડાપાવ તો મુંબઈ ની શાન છે
હમ બિલકુલ આ તો વાત સારી છે મુંબઈ ની શાંત વડાપાંવ જ છે
અ તને વડાપાવ ગમે છે?
હા મને તો વડાપાવ બહુ ગમે છે અને તમે?
મને પણ હું દરરોજ જયારે પણ મુંબઈ જાઉં ત્યાં વડાપાવ ખાઉં છું
જરૂર મુંબઈનું ફૂડ કલ્ચર પણ ઇન્ટરેસ્ટિંગ છે ને
હા કાફી ખાસ કરીને ફાસ્ટ ફૂડ ત્યાંના લોકોની લાઈફ મસ્ટત ફાસ્ટ છે એટલે ફૂડ પણ ફાસ્ટ
ઓહ આ હોય છે તને લાગે છે કે મુંબઈમાં રાતો પણ એક્ટિવ હોય છે
હ હા ઘણી જગ્યાએ રાતે પણ લાઈફ ચાલુ હોય છે એટલે મુંબઈને સી ટી ડેટ નેવર સ્લિપ્સ પણ કહેવામાં આવે છે
હા આ તો હું સાંભળ્યું છું મુંબઈને તો સીટી દેટ નેવર સ્લિપ્સ બી કય્યું છે એ પણ એક ફેમસ લાઈન છે
હા ત્યાં બધા લોકો અલગ અલગ જગ્યા માંથી આવે છે એટલે મુંબઈ એક મલ્ટી કલ્ચરલ સિટી છે
વા આતો વાત બઉ સારી હોય છે ઘણા લોકોનો ઓપોર્ચ્યુનિટીસ મળી છે ડિફરન્ટ લેંગ્વેજ ફૂડ અને કલ્ચર બધું મળે છે
હા આપ પણ મુંબઈ ની ખાસિયત છે તને મુંબઈ નો મોન્સૂન ગમે છે?
હા મને તો મુંબઈ નું મોનસૂન સીઝન બઉ ગમે છે સુંદર પણ હોય છે અને મુશ્કેલ પણ
એ આ તો ઠીક છે પણ મુશ્કેલ કેમ છે
મુશ્કેલ આ તો વરસાદમાં સીટી બહુ સુંદર લાગે છે પણ પાણી ભરેલી જાય તો પ્રોબ્લેમ થાય શકે
હા આ વાતો તમારી એકદમ સાચી છે ન્યૂઝમાં જોવું છે કે મુંબઈમાં હેવી રેન્જ થી ટ્રાફિક જામ થઈ જાય કેટલાક જગ્યા પાણી ભરી જાય ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય છે
હા હા આ તો હું સાંભળ્યું છું લોકલ ટ્રેન્સ પણ ઇફેક્ટ થાય જાય છે
હા પણ મુંબઈનો લોકો ટફ હોય છે ટફ હોય છે
હા ઘણી મુશ્કેલ હોય તો પણ આ સર્વાઈવ કરી શકે અને આ સ્પિરિટને જ મુંબઈ સ્પિરિટ કહે છે
બિલકુલ અને તને મુંબઈ શોપિંગ માટે ગમે
હા શોપિંગના ઘણા ઓપ્શન છે મુંબઈમાં
હ સ્ટ્રીટ શોપિંગ પણ ફેમસ છે ને
હા અ કોલાબા કોશવા જેવું જગ્યા ફેમસ છે
હા હ કોલાબા કોસવે તો બહુ ફેમસ છે ત્યાં તે ગેટ ગેટ વ ઓફ ઈન્ડિયા અને તાજ હોટલ ની પાસે છે તે બહુ ફેમસ છે
હા એક તરફ મોટા બિલ્ડિંગ અને બીજી તરફ સમ્સ
હા આપણે મુંબઈમાં રીચ અને પુઅર બંનેના લાઈફ સાથે જોવાવામાં મળે છે એજ મુંબઈની રિયાલિટી છે
હા હા આ તો વાત તમારી બિલકુલ સાચી છે તને લાગે છે કે મુંબઈમાં સેટલ થવું ઈઝી છે
અ ના પણ ઇમ્પોસિબલ પણ નથી છે
કેમ
મહેનત અને પેશન્સ જોઈએ અને ફાસ્ટ લાાઈફસ્ટાઈલ સાથે એડજસ્ટ થવું પડે
હા આ તો સાચી જ છે તને મુંબઈ માં કઈ જગ્યા જોવાની ઈચ્છા છે
મારે ગેટવે ઓફ ઇન્ડિયા મરીન ડ્રાઈવ અને ફિલ્મ સિટી તને
હ મને પણ ગેટવે ઓફ ઇન્ડિયા અને મરીન ડ્રાઈવ જોવાનું ઈચ્છા છે
હા મુંબઈ હિસ્ટોરિકલ અને મોડર્ન બંને છે ઓલ્ડ બિલ્ડિંગ્સ પણ છે ને ત્યાં મોર્ડર્ન લાઈફસ પણ
હા હા આ તો હું સમભળ છું ત્યાંના લોકો પણ ઘણા હેલ્પફુલ હોય છે એવુંયું છે
હા સ્પેશલી લોકલ ટ્રેનમાં પણ લોકો એકબીજાને હેલ્પ કરે છે
હા મુંબઈની સ્પીડની સાથે હ્યુમિનિટી પણ છે
બહુ સારી વાત છે તને મુંબઈમાં એક દિવસ રહેવો મળે તો શું કરીશ
સવારે ગેટ વે ઓફ ઇન્ડિયા જઈશ અને પછી મરીન ડ્રાઈવ જાવું અને સાંજે જુ હું બીજઉું છું અને તું
હમ આ તો પ્લાનિંગ બહ સારી છે હું લોકલ ટ્રેન નો એક્સપિરિયન્સ લેવું સ્ટ્રીટ ફ્રૂટ ટ્રાય કરું અને રાતે મરીન ડ્રાઈવ જઈશું
આ તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે તને લાગે છે કે મબ ભઈની લાઈઇફ સ્ટાઈલ સ્ટ્રેસફુલ હોય છે
હા પણ એક્સા એક્સાઇટિંગ પણ હોય છે સ્ટ્રેસ અને એનર્જી બંને સાથે હોય છે
હમ મુંબઈ લોકોને ડિસિપ્લિન પણ શીખાવડે છે
હા ખાસ કરીને ટાઈમ મેનેજમેન્ટ નો તો આપણેે નિષ્કશ શું
કે આ તો આપણે નિષ્કર્ષ હોય છે કે મુંબઈની લાઈફ ફાસ્ટ બિઝી અને ચેલેન્જિંગ અને એક્સઇટિંગ પણ હોય છે.
હા અને સપના પૂરા કરવા માટે મુંબઈ એક ખાસ જગ્યા છે. ચાલો આજે ની વાત કરી ને મને મુંબઈ જવાની ઈચ્છા વધી ગઈ.
મને પણ જય શ્રી કૃષ્ણ.
હલો જય શ્રી કૃષ્ણ.